બસ મરામાં મોટા ભાઈ ત મારો કેમ તમે કેમ છો?
એ પણ મજામાં શું, અમારું કેવું?
બસ મજામાં છું આ, બસ એમ ચાલે છે, તમારાથી આજે એક વિષયમાં વાત કરવાનું છે.
કઈ વિષય?
જો આપણે આપણા દેશમાં જોઈએ તો શિક્ષકનું મહત્ત્વ વિષય પર ચર્ચા કરવાનું છે.
હા શિક્ષક નું મહત્વ પણ સારું ક તું
તો શિક્ષણ દરેક વ્યક્તિના જીવનમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.
તો ભ એટલું મહત્વ કેમ આપવામાં આવે છે?
જો કારણ કે શિક્ષક વ્યક્તિને જ્ઞાન, કુશળતા, અને યોગ્ય નિર્ણયનો, લેવાની ક્ષમતા આપે છે, તે વ્યક્તિના સર્વાંગી વિકાસમાં મદદ કરે છે.
એટલે શિક્ષક શિક્ષણ માત્ર પુસ્તકોનું જ્ઞાન મેળવાનું સાધન નથી.
બિલકુલ નહી, શિક્ષણ આપણને સારા અને ખરાબ વચ્ચેની ભેદ સમજવામાં મદદ કરે છે, અને જવાબદાર નાગરિક બનાવે છે.
શિક્ષક વ્યક્તિને સમ સમજાવવા માટે કેવી રીતે ઉપયોગી બની શકે?
જો શિક્ષિત વ્યક્તિ સમાજની સમસ્યાઓને વધુ સારી રીતે સમજી શકે છે, અને તેના ઉકેલ માટે યોગદાન આપી શકે છે.
હમ, હું શિક્ષક શિક્ષણ ગરીબી દૂર કરવાવામાં મદદ મદદ પણ બની શકે છે.
હા હા શિક્ષણ દ્વારા વ્યક્તિ સારી નોકરી મેળવે છે, પોતાની આવક વધારે શકે છે, અને પોતાના પરિવારનું જીવન સ્તર સુધારી શકે છે.
એટલે શિક્ષક સફળતાની ચાવી કહી શકાય.
ચોક્કસ, શિક્ષણ વગર સફળતા મેળવવી મુશ્કેલ બને છે.
આજના આધુનિક યુવામાં શિક્ષકનું મહત્વ વધુ કમ વધ્યું છે.
જો કારણ કે આજે ટેકનોલોજી અને સ્પર્ધાનો યોગ છે, નવી નવી માહિતી અને કુશળતાઓ શીખવા માટે શિક્ષણ જરૂરી છે.
શું માત્ર શાળાનું શિક્ષકણ પૂતું છે?
ના ના, જીવનભર શીખતા રહેવું પણ જરૂરી છે, નવી ટેક્નોલોજી, ભાષા શિક્ષ અને કૌશલ્યો શીખવાથી વ્યક્તિ સતત વિકાસ કરે છે.
હમ આ પણ સારી યરે તમે બહાર જોવ છો બારિશ બારિશ શરુ થઈ ગઈ છે ભાઈ.
શું વાત કરો?
હા બહાર જો.
ક્યા જો બારીસ થઇ જાય તો ભાઈ આ તો બઉ મોટું કામ થઇ જાય.
કપડો નની કાઢવા પડશે કઈ બાર થી ફટાફટ કપડો નીકળી દો એ તો ગીલું થઈ જાય એમાં પણ
કપડા કડવાનું જ હોય એ તો કીધું
શિક્ષક વ્યક્તિના વક્તિ વ્યક્તિત્વ પણ કેવી અસર કરે છે.
એ ખુબ જ અસરદાર હોય છે.
શિક્ષણ આત્મવિશ્વાસ વધારે છે, વિચાર શ
શિક્ષણ દ્વારા વ્યક્તિ સારી નોકરી મેળવી શકે છે, પોતાની આવક વધારી શકે છે. અને, પોતાના પરિવારનું જીવન સ્તર સુધારી શકે છે.
હા, એ તો બોવ સારું બોવ સારું શબ્દ કીધું ભાઈ તમને, શિક્ષા છે તો બધું કામ થઈ જાય, તમારા પાસ શિક્ષા છે તો.
સારું કહો છો. શિક્ષણ સફળતાની ચાવી કહીશો.
હા, હા, ડૉક્ટર એ પી જે અબ્દુલ કલામ કહેતા હતા કે, શિક્ષણ દ્વારા જ દેશનો વિકાસ હોઈ શકાય છે.
શિક્ષણ અને દેશના વિકાસ વચ્ચે શું સંબંધ છે?
હ, પણ આ જો ને ભાઈ, જલ્દી મોસમ બદલ્યા કરે, કરે.
અરે, તમે અહિયાં વાત કરો ને, શિક્ષિત નાગરિકો
શિક્ષિત નાગ નાગરિકો દેશની આર્થિક, સામાજિક અને વૈજ્ઞાનિક પ્રેરનાતિમાં યોગદાન આપે છે. તેથી શિક્ષણ દેશના વિકાસનો આધાર છે.
શું દરેક બાળકને શિક્ષણ મળવું જોઈએ.?
ચોક્કસ, શિક્ષણ દરેક બાળકો ને મૂળભૂત અધિકાર છે. છોકરો હોય કે છોકરી, દરેકને શિક્ષણ મળવું જ જોઈએ.
મહિલા શિક્ષણનું શું મહત્વ છે?
જો એક મહિ, જો એક મહિલા શિક્ષિત બને છે, તો આખો પરિવાર શિક્ષિત બને છે. મહિલા શિક્ષણ સમાજના વિકાસ માટે અત્યંત જરૂરી છે.
સાચું કહો છો. જો એક મહિલા શિક્ષણની, સમાજ ક્યાં સત સત્કારમ ફેરવામાં આવે છે?
જરૂરત વધે છે, સ્વાસ્થ્યમાં સુધારો થાય છે, અને લોકો પોતાના અધિકારો તથા કરજો વિશે એમ છે.
સાચો કહો છો, જો આજે આપણે મહિલાને શિક્ષિત આપે, તો એ ભવિષ્યમાં પોતાને ઘરને ચલાવવામાં ખુબ જ યોગદાન આપે આજથી ખાલી કમાવામાં પુરુષ જ નથી, મહિલાઓ પણ આગે વધી રહ્યા છે, તો જો મહિ મહિલાઓને શિક્ષણ અ વ હમ્મ, તો એ ખૂબ જ, તે ભવિષ્યના દેશના માટે ખૂબ જ સારું છે.
સારું વાત છે. હા, વિદ્યાર્થીઓએ શિક્ષણ પ્રત્યે કેવો અભિગમ રાખવો જોઈએ.?
જો આજના વિદ્યાર્થીઓમાં શું છે? એ લોકોને જે લોકોને શિક્ષણ આરામથી મળે છે, તે લોકોને શિક્ષણનું મહત્ત્વ નથી. ખબર તે લોકો લોકો અ મસ્તી કરતા હોય ને બરાબર ભણતા નહી હોય, અને જે લોકોને શિક્ષણ મળતું ના હોય, એ લોકોને ખબર છે, કે શિક્ષણનું શું મહત્વ છે.?
હમ્મ, સાચ શું કેવું? જયારે આપ આપણે શિક્ષક નું મજા લઈએ છીએ, ત્યારે અભ્યાસ સરળ બની જાય છે.
સાચો જો આપણે પોતાએ શિક્ષિત હોઈએ તો, આપણે કોઈ પણ કામ આરામથી કરી શકીએ. જો આપણે બેંકમાં જઈએ તો કેટલાક લોકો ફોર્મ ભરાવા માટે ખાળા હોય છે. જો આપણે શિક્ષિત હોય તો, ત્યાં પણ આપણે ખડા રહેવાનું ના હોય, આપણે પોતે પોતાનું ફોર્મ ભરી શકે.
આજ ના સમયમાં ઓનલાઈન શિક્ષણ નું શું મહત્વ છે?
આજે આજના સમયમાં ઓનલાઈન શિક્ષણ પણ ખુબ આગળ વધી ગેલુ છે. આજે હું અ બહુ બધા વિદ્યાર્થી ઓનલાઈન શિક્ષણ લે છે કારણ કે તેનો ટ્રાવેલિંગ કરવાનો ટાઈમ પણ બચાવે છે અને આજકાલ ઓનલાઈન નો ફીસ હોય છે તે ઓફલાઈન ફીસથી બઉ કમ હોય છે જેનાથી એનાને મદદ પડે છે.
એટલે શીખ ક્ષણ હવે માત્ર વર્ગણ સુધી મર્યાદિત નથી રહ્યું.
સાચો કહો છો શિક્ષણ લેવાનો એ એક ફોર્મલિટી નથી પણ એ જરૂરત છે.
હમ જો કોઈ વ્યક્તિ શિક્ષિત ના હોય તો તેને કઈ મુશ કીલોનું
બઉ બધા મુશ્કેલીઓ હોય શકે. જો મેં તને પહેલા જ કીધું જો વ્યક્તિ શિક્ષિત અ ના હોય અ તો જયારે એ બેંકમાં જાય તો એને ફોર્મ ભરવાનો ની થાય અને જયારે એ પોતાના બાળકોને અ સ્કૂલોમાં જાય તો એને ખબર જ ના હોય કે ક્યારે ક્યારે હુ કરવાનું એ સમય એ પરેશાનીમાં ફસી જાય એ સમય શિક્ષણનું બહુ મહત્વ કહેવાય શકાય.
સારું સમજ્યું કે શિક્ષણ જીવનનું સતું મોટું ધન છે
હા સાચો કહો છો શિક્ષણ ની હોય ને તો વ્યક્તિ બઉ પરેશાનીમાં ફસાઈ શકાય શિક્ષણ હોવાની બઉ જરૂરી છે.
હમ ખરેખર પેસો પરંતુ મેળવેલું શિક્ષણ અને જ્ઞાન ક્યારેક ગુમાતું નથી.
ખૂબ સુંદર વાત ચાડ આપડે હંમેશા નવી વસ્તુ શીખવાનો પ્રયત્ન કરીએ.
હમ જરૂર તત શીખવું જ સફળતો માર્ગ છે.
ચાલ આભાર આવજો જય શ્રી કૃષ્ણ.
ચાલો આભાર આવજો જય શ્રી કૃષ્ણ.
હમ.